હલો.
હલો.
કેમ છો મજામાં.
એકદમ મજામાં અમે તને હમણાં જ યાદ કરી યાર મેં.
કેમ મને યાદ કરી આજે.
અરે હું હમણાં છે ને બધું મારું બુક્સને બધું ગોઠવતી હતી ને તો યાર આપડો જૂનો મસ્ત સ્કૂલ નો ગ્રુપ ફોટો મળ્યો હતો મને.
ઓહો યાર સ્કૂલ ની તો યાદ જ કંઈક અલગ હતી યાર.
ક કે કેવા દિવસ હો તયાર કે આખો દિવસ જોડે રવા મળતું જોડે વાતો કરતા ગોસીપ કરતા અને હવે તો શું યાર મહિને બી એક વાર મળવાનું મેળ નહી પડતું.
એજ તો હમણાં તો આપણે કેટલા કેટલા છ કે સાત મહિનાથી આપણે લોકો કોઈ મળ્યા જ નથી ફોનમાં બસ ખાલી વાતો કરીએ છે.
એ બી મેળરહી પડતો હું તો વિડીયો કો ગવાનો કહ તો એ મેળ નહી પડતો તો.
હા એ તો છે અત્યારે બધા પોત પોતાની લાઈફમાં બિઝી થઈ ગયા છે.
તો.
હે તો બધા પેલા કહેતા કે આપડી સ્કૂલ પછશે એટલે આપણે કોઈ અલગ નહી થઈ આપણે હર મહિને મહિને મળીશું બટ આ તો ખાલી વાતો જ રહી ગઈ હવે કોઈ બધા બિઝી થઈ ગયા છે પોત પોતાની લાઈફમાં.
તો યાર શું કરવાનું હવે.
તમને ખબર છે પેલા મેક્સ ના મેક્સ ના મેડમ કેવા આપને એક વાર ખબર છે આપણે ચાલુ ક્લાસમાં નાસ્તો કરતા હતા. અને એમને આપણે પકડી લીધા હતા કે કેટલી પનિશમેન્ટ મળી હતી નહી
તો ઘર સુધી બી વાત પહોંચી ગયેલી.
એજ તો ત્યારે તો મારા પપ્પા ને મમ્મી મને કેટલું વઢ્યા તમારે સાચે એ દિવસ હું ક્યારે ના ભૂલું
તો હવે તો બધાની સામે કમ્પ્લેન કરી હતી બધાની સામે મમ્મી પપ્પાને બોલ્યા તા.
એજ તો અને ખબર છે આપડે બંક માર્યો તો કેટલી મજા આઈ ગઈ હતી.
તો એ વાત અગર ઘરે ખબર પડી જાત ને તો તો પૂરું હતું આપણું.
એજ તો અત્યારે ખબર છે મેંને અત્યારે જ મહિના બે મહિના પેલે જ મારા ઘરે વાત કરી્ હો કે અમે અમે લોકો એકવાર સ્કૂલમાં બંક માર્યો હતો તો મારા મમ્મી એકદમ મારા સામ જ હોય કે બંક ક્યારે માર્યો હતો કે.
ત્યારે મને યાદ અરે મે તો મમ્મી ને કીધું નોતું અરે ક્યાં ખોટું બોલાય ગયું.
ક્યારેક તો એવું થાય છે કે યાર મોટું થવું જ નહતું યાર સ્કૂલ ના દિવસો એકદમ સારા હતા.
સાચી વાત છે હું મારા નાના ભાઈ બહેનને જોઉ ને એ લોકો મને એમ કે તમને લોકોને કેવું સારું હવે અમને પૂછો કે કેવું સારું હવે આજકાલ તો રિસ્પોન્સિબિલિટી બધી મા આવી ગઈ છે એના કરતા નાના હતા એ સારું હતું. કત.
આપણને એવું થાય કે સ્કૂલ લાઈફ જ બેસ્ટ એ લોકોને એમ થાય કે મોટું થયું છે આપ તૈયાર પાછું નાનું કેમ થવું છે મને પાછું ફરી નાનું થવું છે
સાચી વાત છે નાના હતા ક્યાંય ટેન્શન નહોતી ખાલી હોમવર્ક પતી જાય એટલે ટેન્શન ખતમ
તો અને હવે તો દુનિયાભરનું કામ કામ કામ એક પતે તો બીજું બીજું પત્સે ત્રીજું
સાચી વાત છે હવે તો ચેનની સાસ લેવાનો એ ટાઈમ નથી
તો યાર.
હા એજ તો, મને તો સાચે તમે આ વાત કરી તો મને તો સ્કૂલો ની એટલી યાદ આવી ગઈને એમ થાય કે ચાલો પાછા જીવી લઈ આ જિંદગી કે આવી પાછી જિંદગી ક્યારે નહીં આવે.
તો અને તેને પેલા ખબર છે. સાયન્સ ના મેડમ યાદ છે?
હા હા એ બવ જ ખતરનાક હતા યાર મેડમ તો.
તો હમણાં જ મને છે ને હું મવી જોવા ગઈ હતી ને તો મને મળ્યા તા એ અને એમના હસબન્ડ હતા. બે જોડે.
અચ્છા એવું એમ.
તો પછી કેવી રીતે આવું જોતા તા આમ જાણે આમ ઘૂરી ગુરીને જાણે સુુંઈ કર દીધું હોય મેં પછી હું ગઈ એમને મળી તો પછી થોડી વાર હસ્યા આવું કર્યા મને એવું લાગું કે ખબર ની અમને હું યાદ બી હઈશ કે નહી.
ના એમ તો ટી ચરો આપને યાદ રાખે. એમ તો આપડો ગ્રુપ થોડો એન્ટીક પીસ હતો લે એટલે કોઈ ભૂલે એવું તો નથી.
એ તો છ
આપડે કેટલી ધમાલ મસ્તી કરીતી યાર એ બધું યાદ કરીએ તો એમ થાયક આપડે આપડે જિંદગી જીવી છીએ આજકાલ ના છોકરા તો રમવાનું ટાઈમે નથી મળતું એ લોકો સ્કૂલેથી આવે ટુશન જાય ટુશન આખો દિવસ ભણીન ઘરે આવી હોમવર્ક કરેને આખો દિવસ પતી જાય આપડે તો રમ્યા તો છે એટલું
સ્પોર્ટ્સ પીરિયડમાં એટલું રમતા ઈવન બહાર આપડે શેરીમાં એટલું રમતા આ તે બધું
એજ ન જગડીએ એટલા રમે એટલ થોડી વાર માં જોડે પણ થઈ જઈએ
તો
એક વાર ખબર છે મારો અને અ આપડા સિનિયર નો જઘડો થઈ ગયોતો કેવો ખરાબ જઘડો થયો હતો નહી આપડે મારપીટ પર ઉતરી ગયા હતા
હા પછી તને ખેંચીને લઈ આવીવી પડીતી મારે બા કી તો ખબર નઇ શું થઈ જાત.
હા એજ તો પણ શું કરીએ ગુસ્સો જલ્દી આવી જતો પેલા હવે હવે તો ગુ પણ તોય કંટ્રોલ કરવો પડે છે. છે.
હા એ તો છે.
સાચે પહેલાના દિવસો તો બહુ જ છે.
હા. પેલું યાદ છે આપણું એન્યુઅલ ફંક્શન નો પ્લે?
હા સાચે એ તો એ કેવી રીતે ભૂલાય.
તો એના જોડે તો બહુ બધી યાદો જોડાયેલી છે.
હમ્મ, સાચી વાત છે એમાં આપણે કેટલો સરસ એન્યુઅલ ફંક્શનમાં આપણે પાર્ટિસિપેટ કર્યો હતો. પહેલી વાર આપણે આખા ગ્રુપે ડાન્સ કર્યો તો.
તો અને એની મા એની માટે જે રોકાવા માટેનો જે અલગથી સ્કૂલનો દાન કરતા અલગથી રોકવા મળતું તે લોક
તો કેટલી મસ્તી કરી તી એમાં આપણે લોકોએ.
રાહ જોતા હોય કે ક્યારે સ્કૂલ ખતમ થાય ક્યારે આપણી પ્રેક્ટિસ ચાલુ થાય ને ક્યારે મસ્તી ચાલુ થાય.
એજ તો સાચે સાચા દિવસો તો એ હતા. કેટલી મજા આવી જ હતી યાર.
મન તો ફરી જોઈએ છે એ બધા દિવસો યાર.
બેનને એમ જ કહું કે તમે લોકો નાના છો એટલું જ સારું છે મોટા થશો તો કઈ જ મજા નથી.
હું બી એવું કહું પણ એ લોકો કે છે તમે લોકો કેવું કે છો કોલેજમાં મજા આવે કોલેજમાં મજા આવે તો મજા નહી કોલેજમાં.
મારા ભાઈ બહેનને ખાલી શું છે ખબર છે કે તને અ ક્યાંય પૂછવું ના પડે જવા માટે કે અમને બધું પૂછવું પડે તને પૈસા વાપરવા માટે મળે અમને એ ના મળે પણ મેં કીધું એ બધું મળશે ને પછી ત્યારે વાપરવાનું મન નહી થાય.
તો એ પછી રિસ્પોન્સિબિલિટી આ આવી જશે ને પછી એવું થશે કે યાર નાના હતા એજ સારું હતું.
એજ તો સાચું કહું હું અત્યારે થોડી કંજૂસ થઈ ગઈ છુ. કેમ કે નાના હતા ત્યારે આપને પૈસાની કદર નહોતી. હવે અત્યારે પોતે કમાઈએ છે ને તો થોડુંક કંજૂસ થઈ આવીઈ ગઈ છે અંદર.
હા એક એક રૂપિયો વિચારવા પડ લાઇક વાપરવા પેલા આપડે વિચારવું પડે.
સાચી વાત છે હવે ખબર પડે છે કે આપડા પપ્પા કેવી મહેનત થી પૈસા કમાવી લાવતા.
હા અને હવે એમનું બધું કહેલું બધું યાદ આવે છે કે તમે જયારે કમાશો ને ત્યારે ખબર પડશે હવે મને બધું રિયલિસ્ટિક લાગવા માંડ્યું છે.
સાચી વાત છે ને તને ખબર છે આપણેે અ સાયન્સ સિટી ગયા તા પિકનિકમાં કેટલી મજા આવી ગઈ હતી નઈ.
અરે પ્રવાસ તો એટલા બધામાં તો એક બી પ્રવાસ મિસ નહી કર્યો અને બધામાં એટલી જલસા કરી છે. બહુજ મજા આવતી હતી ખબર.
એજ તો અને આપડી સાયન્સ સિટીની પેલી ટ્રીપ હતી આપડી બને બી બનેવની ખબર છે કેટલી મજા આવી હતી પણ ત્યાં ચાલવું એ એટલું પડ્યું તું ને.
કે આપણા જે નવા નવા ફ્રેન્ડ્સ બન્યા તા.
સાચી વાત છે અને પછી એ પિકનિક પછી તો આપડે એકદમ બેસ્ટ ફ્રેન્ડ બની ગયા હતા.
હા એજ અને હજુ સુધી બી એ ફ્રેન્ડશીપ ચાલે છે.
સાચી વાત છે જે મારા પેલા ફ્રેન્ડસ હતા એ બધા છૂટી ગયા પણ તું જે પછી મારી ફ્રેન્ડ બની પણ તું હજી એ ફ્રેન્ડ છું મારી બેસ્ટ ફ્રેન્ડ.
એ તો છે યાર. અને ઇવન જોઈએ ને આપડે તો સ્કૂલ ના ફ્રેન્ડ છોડ ને બધાય એકદમ જેન્યુઅલ હોય હવે કૉલેજ માં આવી ને તો બહુ બધા નું એવું લાગે છે કે ફેંક ફ્રેન્ડ મળે છે.
સાચી વાત છે મારે પણ અહિયાં કોલેજમાં એટલે મતલબ છે બધા કામ હોય ને તો બોલાવે એવા ટાઈપના છે યાર બધા.
એ જ.
મને તો સાચે કોલેજ જઉ ને મને તારી બહુ જ યાદ આવે એમ થાય તું હોત તો કેટલી મજા આવત આપણેે સાથે બેસીને ફરી ભણત.
એ જેને પણ આપણેે શું કરીએ અલગ અલગ ફિલ્ડ જ હતી આપડા બેની ચૂઝ થઈ ગઈ કે કાસ્ટ જોડે બન્યા હો તો થાત. પણ હવે, એ તો ઇન્ટરેસ્ટ બેવ ના અલગ-અલગ હતા.
શું થઈ શકે?
કંઈ નઈ બધું યાદ કરવાનું બધી મેમરીઝ રાખ રાખવાની.
એ જ તો હવે મળીએ ક્યા ક્યારેક આપણેે બધા આપણેે જૂની આપણે સ્કૂલે જઈએ. બધા ક્યારેક હવે ટ્વેન્ટ ટી સિક્સ જાન્યુઆરી આવે છે ને આપણે એવું હોય તો જઈએ ત્યાં. સ્કૂલે મળીએ સર, મેડમનેને બધાને થોડી મજા આવે.
હા એમાંથી અડધા ટીચરો તો હવે, જતા પણ રહ્યા છે. પણ જે લા હોય એ લોકોને તો મળી આવીએ યા.
હા મને વચ્ચે આપણા પ્રિન્સિપલ સર હતા ને એ મળ્યા હતા. તો એ મને એ હો ઓળખી ગયા મને એમ કે મને ઓળખશે કે નહીં. પણ હું એમને મળવા ગઈ ને તો એ મને ઓળખી ગયા કે, તમે લોકો અરે તમારી મેં કીધું સર હું તમને યાદ છું તો સર હસાવે કે તમારી બેચને તો હું કેવી રીતે ભૂલું કે?
બરાબર.
પછી સર કેતા હતા કે, આવજો ક્યારેક સ્કૂલે ભૂલા પડજો સર મને એવું કેતા હતા.
ના ના જઈએ આપણે ચોક્કસ આપણે એ પણ ગોઠવીએ. અને તને ખબર છે મારો પેલો જૂનો ફોન હતો.
હા.
જે, હું પિકનિક પર ફર્સ્ટ ટાઈમ લઈને આયવી તી.
હા હા.
પણ પછી બગડી ગયો હતો. અને લાઈક મળતો જ નહોતો. તો મને હમણાં જ ફોન મળ્યો અને મને એ બધા જૂના ફોટા પાછા મળી ગયા.
સાચ્ચે એ જુના ફોટા બધા મને મોકલજે ને યાર.
હા હો પાકું એ ફોન છે ને હમણાં થોડો રિપેરિંગમાં આપ્યો છે થઈને આવે ને તો, હું બધા જ ફોટો આપણા ગ્રુપમાં બધામાં શેર કરીશ.
પણ તું એ તો કહે, તારો ફોન આટલા દિવસ હતો ક્યાં?
પણ હું તને કહું એ આખો ખબર નહીં ક્યાંક અંદર માળિયામાં મુ દીધું હતો મમ્મીએ મળ્યો જ નહી મળ્યો જ નહી. પછી હમણાં બધું સાફ-સફાઈ કરીને તો, ત્યારે અચાનકથી મળ્યો, મેં કીધું આખા ગામમાં ગોતી લીધું ના આતો અહીયાં થી જ મળ્યો.
અરે રે સરસ સરસ તો તો એ બધા ફોટા મોકલજે આપણે સ્ટોરી રાખ
હા પાકું હા હા પાકું પાકું એકદમ આવ. ફ્લેશબેક દેશુ.
એ જ તો કેટલી મજા આવે છે યાર એ તો દિવસ હતા એ આપણેે જીવ્યા છે.
એકદમ મજા કર્યા છે બસ.
હું તો મારા ભાઈ-બહેનને કહું ક્યાંય પણ પિકનિક હોય કે ક્યાંય પણ હોય ને તો મિસ નહી કરવાની. એ જે આપણે ત્યાં એ પલ જીવેલા છે, આપણે ફ્રેન્ડ્સ જોડે જે ફોટો આપણે ક્લિક કર્યા છે. એ અત્યારે ફોટો જોઈએ ને તેવું લાગે, આપણે કેવી મસ્તી કરી હતી શું હત. તુ એ યાદો આપણી મેમરીઝ એક બની જાય.
એજ બધું એકદમ મસ્ત કેપ્ચર કરેલું હતું હવે એ બધું પાછું યાદ આવશે હું તો બધા જ ફોટોઝ હમણા શેર કરું છું ફટાફટ.
સારું સારું ચાલ, હાલ તો મળીએે આપણે ક્યારેક પ્લાન બનાવીશું.
પાકું પાકું શ્યોર અને આપણે સ્કૂલે પણ જઈએ. એક દિવસ.
હા હા સારું જઈશું જઈશું આપણે.
હા.. સારું.. ચાલ, બાય..